હેલો.
હા વિશાખાબેન કેમ છો મજામાં.
મજામાં મજામાં તમે કેમ છો. સુું કરતા હતા બસ કઈ ન બેઠી તી.
બરાબર. કઈ નહી મેં મેં પણ બેઠી હતી મારે તો વેકેશન ચાલે છે તો મેં મુવી જોવાનું વિચારતી હતી તો મેં જસ્ટ હમણાં પેલી એક જૂની હોલીવુડની મુવી જોઈ હિન્દી ડબ હતી. ડ્રેગન ની એક મૂવી હતી એટલે.
કેવી છે એ.
સારી છે એનિમેટેડ છે નાના છોકરાઓ માટેની મૂવી છે.
બરાબર છે ઓ હો બસ એજ વિચારીતી મારે વે વેકેશન પડે તો શું કરીએ લય તો સિરીઝ જોઈ સિરીઝ માં કઈ મજા ના આવીય તો મુવી જો જોવા નું ચાલુ કરું કે ચલો કઈ ટાઈમ જાય.
બરાબર.
હમ્મ.
કયા પ્રકારની મુવીઝ ગમે તમને.
બોલી મોસ્ટ ઓફ તો મને બોલીવુડ ગમે. કોમેડી ગમે લવ સ્ટોરીઝ ગમે બસ એટલું જ ગમે છે એમ.
મને તો આમ તો ગમે તે ચાલે બટ મને હમણાં હોલવુડની જે મુ મુવીઝ હોય ને એમાં બી અ જે આ એનિમેટેડ મુવીઝ જે હોય છે એના જે હિન્દી ડવ વર્ઝન હોય છે. એ વધારે ગમે કે મજા આવે જોવાની એમ.
બરાબર છે પણ એમાં સારું આવે છે નવા નવા હીરોઝ બધા એ આવે છે અને હોલિવુડમાં સારા પણ હોય છે હમ્મ.
અને હોલીવુડના જે હોલીવુડની મુવીઝ હોય છે એની અંદર અ જે છે એ આમ સ્ટોરીને પકડી રાખે એમ.
હા એ વાત છે એકદમ મસ્ત એકદમ લાંબી હોય છે અને જોવા મય મજા આવે આપણને એમ. કોમેડી હોય છે સારું અને બધું સારું હોય છે અમુક મુવીમાં કેવું હોય છે કે જેમ કે સ્ટોરીઝ ને એ બધું ગમે. પણ બો ઓછી ગમે એવું હોય.
અને બોલિવુડમાં તો કોઈ પણ મુવી હોય એટલે એમાં આપડે આમ તરત આપણને સા સમજણ પડી જાય મુવી જોતા પેલા કે આનું જે અંત છે છેલ્લે આવું આવુ
હા હા હા. એ વાત છે અમુક સ્ટોરીમાં અમુક સ્ટોરી પણ કેવી સેમ ટુ સેમ જ હોાય છે થોડું ઘણું જ ચેન્જ કરેલું હોય છે એ લોકો
હા એ બીજી જે પહેલા બનેલી મુવીઝ હોય એની એ જ ઉતારી દે છે ઘણી મવીઝ એવી છે
હા અને અત્યારે ઓલ્ડ મુવીઝ નું બધું બહુ ચાલે છે ઓલ્ડ નું બહુ લે છે હા મને એ વસ્તુ એમાં ક
મે મુવીઝ બનતી હતીી પણ એવી જ ને કેટલા કેટલા અઠવાડિયા થિયેટર્સ માં ચાલતી હતી
હા એ વાત તો છે અત્યારે પેલા જેવું નહીં રયુ ને
અને એમાં અત્યારે બધું ફોનમાં આવી ગયું ને બધા ઓટીટી પ્લેટફોર્મ્સ અને ધુર ટીવી પર જ નેટ કનેક્ટ કરીને કર દઈએ
હા હા એ વાત છે એટલે મો ટોપ પ્લિક કે સિનેમામાં ઓછી જાય અને ઓ પર પ્રઇમ પર બધું જોઈ લે છેમે છે હ હ મને તો જોવાનો શોખ નથી હું અ એવી રીતે જોઉં છું તો અમુક લોકોને કેવું કે નવું પિક્ચર પડેલે સિનેમામાં જવાનું પેલું એવું હોય
હ બરાબર હા એ સાચી વાત છે પહેલો શો પહેલી ટકીિટ
હા
અમે તો નાના હતા ત્યારે પેલી બધી ચેનલો એમાં ક્યારે તો ફોન હતા નહ
હા
અ ચેનલો જે આવતી સ્ટાર ગોલ્ડ ઝી સિનેમા મેક્સ એમાં જે મૂવીઝ આવે એ રિપીટેડ અમુક તો એટલી વાર જોઈ છે ને અમુક મુવીઝ તો
હા અમુક મુૂવી એ ટાઈમની જોવાની ગમે રિપીટેડ ને બધું કે હા ચલો પાછી એક વાર જોઈએ બે વાર જોઈએ ત્રણ વાર જોઈએ એમ છે
અને ટાઈમ ફિક્સ હતુ કે શુક્રવારે આ આવશે
હમ્મ
મુવીઝ આવશે
બરાબર છે
અત્યારે એવું નહી અત્યારે તો જયારે તમારે જોવું હોય ત્યારે મોબાઈલમાં અવેલેબલ હોય
હમ્મ એ વાત તો છે અને પેલા એક્સાઇટેડ હતી રિલીઝ થાય એટલે ક્યારે રિલીઝ થશે આ જોવાનું છે આ જોવાની છે એવું એટું
હા એ પણ છે અને હોલવુડમાં તો અત્યારે તો ઈન્ડિયામાં ઇનફેક્ટ બધા દેશોમાં જે છે ને હોલવુડની મુૂવીઝનો
હા હાચી વાત છે બધા જ મોસ્ટ ઓફ બોલીવુડ છોડીને હોલીવુડ જોવાનું ચાલુ કરે છે મોસ્ટ ઓફ જનરેશન
હા અને બોલિવુડનું મૂવીઝનું જે સ્તર છે ને એ પણ હવે એમ ઘટતું જાય છે એમ કે એકની એક એક તો રીમેક બનાય બનાય કરે એકની એક ગીસીપીટી સ્ટોરી હોય
બરાબર
હોય એટલે અત્યારે કોઈને એટલું એવું બધું સેમ નું સેમ જોવાનું કોઈને ગમે નહી કોક એક્સાઈટિંગ અને અત્યારે તો વેબ સિરીઝ પણ વધારે બધા જોવા લાગે છે
હા એ પણ છે તમે સિરીઝ જોવો છો
ના મને તો નહી પસંદ સિરીઝ મને મને કેવું લોંગ એક વાર પતી જવું જોઈએ બે ત્રણ કલાકમાં બહુ લાંબુ લાંબુ મને છેને માર્વેલ મુવીઝ બહુ ગમે છે તો મેં મુવીઝ જ જોઉં છું પણ એની ઘણી બધી સિરીઝ પણ છે જે સારી એવી છે પણ મને સિરીઝ બધા એપિસોડ ને બેપિસોડ એવું નહીં એકવારમાં બતી જવું જોઈએ એવું અને જો એવું બીજું એપિસોડ લઈને ને તો બી પાછું મેં એક જ રાત કે એક જ દિવસમાં આખું ખતમ કરના તો એ ટાઈમ બહુ જાય એટલે પછી મેં મુવીઝ જ જોવાનું પ્રિફર કર્યું
હા એ વાત છે કેમ કે સિરીઝમાં તો બહુ બધા સીઝન્સ હોય ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો એવું થાય ક્યારે પછશે ક્યારે પતશે એવું થઈ જાય
એક ના એક એક ના એક એપિસોડ પછી ચાલુ જ હોય.
હા
એટલે તમે કોઈ એક એક મુવી ના નામ કે સ્ટોરી તમને યાદ હોય તમને ગમતી હોય એવી
હમ મોસ્ટ ઓફ તો ઓલ્ડ માં બધા દીયા હમ આપકે હે કોણ આમ સાત સાત ને પછી વિ વા ને બધી એ બધી વાછાત અત્યારે જોવાનું કેને તો હોય એ જોઈ લઉ એવું છે.
પછી કે આ બધી મુવીઝ છે ને આપડણે ગમે તેટલી બધી વાર જોઈએ ને તો પણ આપડું
હા એવું જો જતું નહી કે નહી જોવ મૂડ નહીિ એમ મજા આવે જોવાની
હમ. અત્યારની તો બધી મુવીઝ માં કંટાળો જ આવે છે.
હાચી વાતછે હમ અને એવું નઈ પછી જોઈ લેને તો પછી એવું થાય અનેના પછી આજ સસ્પેન્સ આનું પછી આજ થવાનું છે એવું.
હા એ પણ છે અને અમુક અમુક તો એવું છે કે અમુક મુવીઝ પેલા જયારે રિલીઝ પેલા જૂની થઈ હતી. ત્યારે એટલી બધી નથી ચાલી. પણ હમણાં પછી એ મુવીઝનો લોકોમાં ક્રેઝ વધી ગયો છે.
હા એ વાત છે અને મોસ્ટ ઓફ અત્યારે છે ને ઓલ્ડ વાળી જોવા બેસે ને તો બધાને ગમે છે ફેમિલી સાથે જોવા. જઈએ બધું ગમે છે એમ
હા એ પણ છે.
હા. બાકી પહેલા જેવું તો અત્યારે કોઈ જોતું નહી એટલું બધું અને ફેમિલી તો જોવા આવતી નહી.
હા એજ ને. અત્યારે પર્ટિક્યુલર એજ ગ્રુપ છે જે આ બધામાં રસ ધરાવે છે બાકી તો કોઈને અત્યારે એવું રહ્યું નહી કવા બધા કહું ને હાથમાં ફોન આવી ગયો એટલે હવે એમને જે ઇન્ટરેસ્ટ નું જે જો હોય એ મળી જાય.
હા એજ ને.
પહેલા તો એક જ માધ્યમ હતું ટીવી એટલે આખા પરિવારે જે ચાલતુ તું હોય જોવું પડે.
બરાબર છે.
તો બધાના હાથમાં ફોન ને બધું આ આવી ગયું. એટલે બધા પોતાના ઇન્ટરેસ્ટ જોતા હોયય તો નાના બાળકોને પણ બધુ સમજણ પડવા લાગી ગઈ કારણ કે કે એ લોકોને સમજાઈ જાય કે મુવી કેમને ડાઉનલોડ કરવી કેમની
હા અને મોસ્ટ ઓફ નાના છોકરાને કાર્ટૂનસ ન તો એથી જોવા મળી જાય એટલે. એ લોકોને તો ગમે
હા એ જ ને.
હમ
પણ મુવીઝમાં ઓનલાઈન જોવામાં આવું એક એવું જે છે નુકસાન એ થાય. કે એમાં પછી કોઈ ફિલ્ટર્સ ના આવે એમ નાના બાળકો ના હાથમાં હોય કે મોટાના હાથ હોય એવું એક માં બધું એને મળી જાય એમ તો એ એક જે છે પેલા ટીવીમાં આવતું હોય એટલે મા બાપ જે છે ધ્યાન રાખી શકે બાળક પણ હવે તો એક ક્લિક પર બધું મળી જાય.
હા એ લોકો ત્યાં શું જોવે શું ના જોઈ પેરેને નહી ખું પડ
કઈ નહી હવે નવું જે એક માર્વેલની મુવીઝ આવવાનું છે એના માટે પણ બધું બઉ અત્યારે હાઈ એટ કર છે અને એની માર્કેટિંગ એટલી બધી કરી છે તો હવે
એ લોકો માર્કેટ બધું કેટલું બધું કરે છે ને એ મુવી ને ફેમસ કરવા માટે કઈ કઈ જાય છે બધું
અરે બધી જગ્યાએ સ્પેશિયલી એમાં તો આપણું બોલવુડ જે મુવીઝ ના સ્ટાર્સ જે છે જે હીરો હિરોઈન હોય એ તો અ બધી જગ્યાએ ટીવીમાં સીરિયલોમાં પણ આઈ જશે બધા કોમેડી શોઝ અને એમાં પણ આઈ જશે. બેનર્સ લાગી જશે મોટા મોટા અને અત્યારે તો એક બીજું એક જે છે અ માધ્યમ નીકળ્યું છે. જે છે આપણેે ફેમસ થવાનું મૂવીને કરવાનું.
હા.
અ ઇન્ફલ્યુઅન્સર્સ સોશિયલ મીડી એ. આઈ. જે હોય એ લોકો જોડે પ્રમોટ કરાવે.
એ તો છે અને સોશિયલ મીડિયા તો એટલું બધું યુઝફુલ છે અને બધી આટલે થી આટ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર મળી જાય છે આપણને.
હા એટલે એવી રીતના પછી શું કેવાય એ લોકોને પણ જોકે હવે જેમ કહ્યું એમ કે લોકોને પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ હવે લોકોનો જે છે એ વધતો જાય છે. તો એ લોકોને સમજાય છે કે શું જોવા જેવું છે શું નહી એટલે પહેલા જેવું નહિ કે ભઈ મૂવીમાં સારા સારા તાર છે તો ચાલી જશે મૂવી ખરેખર સારી હોય તો જ ચાલે છે.
હા એ વાતે છે.
કઈ નઈ તો આપડે કોક દિવસ બસ બસ આપણેે કોઈક દિવસ મૂવી જોવાનું નક્કી કરીશું અને જઈશું કોક સારી મુવી લાગશે તો બરાબર હા બાય.